હલો હા ફ કનેક્ટ થઈ ગય
રમશભાઈ
ઉભરેજ કે બે મિનટ હા હલો હા હા અવાજ આવે છે ને
હા આવે છે બું
ઓકે આ મતલબ એમ પોલિટિક્સ ને બધું વાત ન થઈ કો્રોવર્ એમ તેમ આમાં ટોપિક કોણ આપલો હતો ભાઈ ખેતીને એમ તેમ કરીને એના પર વાત કરવાની મતલબ
એટલે અ કોઈ ભી
હલો હા હા નવ બો એટલે કોલ રજેક થ જાય મેનેજ વાણીમાં એ કોન્ટન મજા વાત કરવાની વા આવેય
હા એવ જી તો
તો મતલબ શું વાત કરી હવે
હા શું કરીયે તું બોલ આવશ ડે
હા આમ તો સારું આજે તો લાઈક હવારે યદ તકલીફ પડી ગઈ એમાં હવારે જીમ ગ ને એમાં વાત લાગતી આખી મોડો બો ગ પેટું લેટ થઈ ગયું ને આઠ વાગે સાડા સાઠ સાડા આઠ વાગે જોવો ગયોયો પછી નવ દસ વાગે જેવા તો આવ્યો જ મે ત્યાંથીી ખામાં બહ પેલું થઈ ગયું બધું કે બહાર થી જ ભાજી પા હો તે ખાધું પછી ડાયરેક્ટ લક એટલે બાર વાગે લંચ ના ટાઈમ પર તો કઈ ખાવા ન મારાથી બહ એલે પેલા એકદમ મેસ્ટફ દેવ આજે
સરરેસ
તારો કેવ દ દિવસ સુ તો આજે
ગુદ
આખો દિવસ લાઈબ્રેરીમાં ગ
હા આજે મારી ફ્રેન્ડ નો ફોલ આવ્યો હતો તો સારો બયો
ઓકે સારું
હમ હ અ એ પ્રિપરેશન કરતી હતી ને એક્ઝામ તો એને એ તો ચાલુ જ રાખી બટે કે એણે સ્કૂલ જોઈન કરી છે મતલબ ટીજર તીજા ચોથા
હા હા હા
કોમપ્યુટર વિનાાવવા
ઓકે કઈ કઈ ફ્રેન્ડ
હ પે હું નથી ગતી એના હોય કે ના કેવાય
હા હા
તો ત્રીજા ચોથા વાળા છોકરાઓને કોમ્પ્યુટર ભણવાનું અને હ પીટી લેવાનું
ઓકે લક હા મતલબ કે એના અર્ તો મતલબ બીએડ રને
ના અરે લોકલ સ્કૂલમાં હા એમનામાં જ એને કોકના ઓળખાણ થી મળી ગઈ છે હજી બે ત્રણ દિવસ જ થયા હવે ત્રીજા ચોથા વાળા છોકરા ત તો શું શીખવાનું હોય પેઇન્ટ શીખવાડવાનું હોય
સેલેરીનું કે ન કર ગવર્મેન્ટ ઉપરથી સેલેરી આવે તો મતલબ કઈક પ્રાઈવેટ
હમ
ઓકે ઓકે ત બરાબર
તો એને દસ હજાર સેલરી છે. કોમ્પ્યુટર એમપીટીની ખાલી.
ડાયરેક બેસી બેસીને જ પૈસા લેવાના તેવું.
અરે હા ફૂલ ટાઈમ પાસ થાય એને તીજું ધોરણ ને ચો થું ધોરણ બેય છે તો એ કે ત્રીજા ધોરણ ના એના અઠવાડિયામાં પાંચ લેક્ચર આવે છે. ચોથા ધોરણ ના એક ચાર કેટલા આવે બાકી બધા લેક્ચર ફ્રી.
બોજ બઈખ બો આતો બો બો સારું મળી
અને ઈ કે કે નાના છોકરાઓ એટલા મસ્ત છે બધી છોકરીઓ તો મેડમ મેડમ જ કે.
હા.
આજે એક છોકરીએ મને કાર્ડ આપ્યુ મેડમ એ લોક બ્યુટિફુલ ટુડે. એ મારે બી પાસ ના થયુ ને તો સ્કૂલ માં વતી લેવી પડશે.
સ્કૂલમાં આવી ટાઈમપાસ થઈ જાય મેય મારે હે. હા. મજા આવે હે મેં બી એટલે ટીચર્સ ડે પર મે એવુંમાં ટીચર બનુ કે ની એટલી મજા આવે ને ત્યારે લાઈક મોસ્ટલી વર્ષ ને ડ્રોઈંગ ને પેલું લેવ હકે સબ્જેક લાઈક ડ્રોઈંગમાં એ સારો હતો નો ઓ ફોન આયવો ત્યારે.
હું બી બની ગઈ ટીચર તો, હું બી ટીચર બનેલી.
હા તું એ કયો સબ્જેક્ટ લીધેલો ટીચર બનેલી ત્યારે.
એસ એસ.
વંચાઈ દીધું તું. ખાલી તોઈ છોકરો બોલ્યો તો પણ ખરી કે કઈ એક્સપ્લેન તો... કરો, તો મેં કીધું મને મેમ એ કીધું એ વાત... ચલું દુબતા વાંચ.
એ અમારે ટીચર હતા, એ અમારે છઠ્ઠા ધોરણ માં હતા ને છ સાત ને આઠ મતલબ એક જ... ટીચર હતી મીના કરને ના નામ હતો... એટલી ખરાબ ટીચર ને એના જેટલી ખરાબ ટીચર મલે જ ની કોઈ ખાલી આવીને ખાલી ટાઈમપાસ જ કર્યા ને આમ વાત જ કર્યા કરે એક એક એક તરફ ચ મતલબ પીરિયડ ચાલુ થાય ત્યારથી ચાલુ કરે ને મોસ્ટલી કોની વાત હોય એ ખબર કે સબજેક્ટ તો સાઈડ માં જ રેય એનો એક છોકરો છે ગો તો એના છોક છોકરાની જ વાત કર્યા કરે જ્યારે શુ હલો
હલો.
હા અવાજ આવે છે કે.
હા.
તો તે છે ને હે ટીચર એના પોયરાની જ વાત કર્યા કરે આખો દિવસ બધ આખા પીરિયડમાં દર વખ તેનું રોજનુ એજ હોય કે મારા ગવુ એ આવું કર્યું એમ કેય ને એમ કીધું ભાઈ અમને હું લાગે વરગે અમ ને તુ ભણાવની બરાબર સામાજિકમાં કસમથી એટલું બકવાસ કરે ને એ ટી ચર એને જોઈને ગુસ્સો આવે તેવું
અમુક ટીચરો એવા જ હોય. અમુક ટીચ
હા એલી ટીચર પાહી એટલી ખરાબ હ એના બધા ટીચર લોકો હેઠ કરે હકે એમ
મારા ભાઈ બી કમ્પ્લેન કરે એની અમુક ટીચર એવી છે ને લખવા જ આપી દે ખાલી
હમ્મ અમારે છે ને એક આમ હા બા ઇલેવન્થમાંને ટ્વેલ્થમાં છેને એક ટીચર ભાવિકા ને એટલું ભારે ને એ મતલબ અર્થશાસ્ત્ર લેતા હુતા એના જે ઇકોનોમિક્સ મતલબ એના થી હારી રીતે હારી ટીચર તો મતલબ કોઈ મલેજની શકે એટલું ભારે નોલેજ ને હે ચોપડી તો ખોલે જ ની મતલબ એમ બધું મોડે જ એમ તુ ગમે તે રીતે સવાલ પૂછે ને તો આ એટલે બુકથી બહારનું બી પૂછે ને બધું ખબર લાઈક લાઈક વિશ્વાસ જ નહી થાય એટલું ભારે આવડે એને
અમારા મેથ્સના સર બી બોવ સારા હતા
હમ્મ.
બોલતા બોલતા થૂક ઉડાળે થતા તો આગળ ના બેસી શકીએ આપણે
મે તો મેમ મને પેલા બહુ સારું આગળ બેહવાનુ પેલા જ એમ બધી દર વખતે મે આખી બેન્ચ પછી અગિયાર બારમાં મા પાછળ બેહવાનુ ચાલુ કર્યુ બે વર્ષમાં જ ખાલી પાછળ બેયહો પાછલી બેંચ પાછલી બેંચ પર જ મજા તો આવે પણ આગલી બેચ પર બો કંટાળો આવે
હું પેલા ટ્યુશનમાં પાછલી બેન્ચે બેસુ શુ મજા આવતી તી પછી સરે જ મને ઉભી કરીને આગલી બેચે ખુણામા બેસાડી દીધી
હા મારે અમારે તો એટલે ખાલી એક વર્ષ જેવો મે બેયહો ખાલી પાછળની બેન્ચ પર પાછળ એટલી મજા આવી ને આખા બધા નંગ લોકો જ બેહલા મારા દોસ તાર લોકો બોવ એ લોકોના ને એમાં પાહા એમાં બો ભારે મેહ મેં લાઈક અમે એટલે મેંને એક મારી બાજુમાં બેહેલો તે અમે હોશિયાર લોકો એમ ને આજુબાજુ બધા નંગ લોકો જ બેહેલા એટલે સર લોકો હું બહુ અમને પૂછે એટલે સર લોક ઇમ્પ્રેશન એવી પાછળ કે પાછલી બેંચ વાળા વધારે ખુશ છે ને આગળ વાળા હુ છે પણ એ લોકો ઠીએ ની એમ અમે બધા બોલવા આરામ એ રીત બહુ ભારે એવું હતું હકે ડાયનેમિક એકદમ જકાસ હતું.
અમે તો ડફોડમાં જ ગણાતા હતા.
ઓ માર તો એટલે મારુ તો આખું થ્રુ આઉટ છે ને ઇલેવનથી અ એકથી બાર લાગીને મતલબ ઇમ્પ્રેશન હારી જ હતી પહેલેથી જ
એટલે મારી મીડ હતી પણ એવું સંગત એવી હત તીને તો હું એવી ગ ગણાય તેવી કયારે એ બી બગડી ગયેલી છે.
હમ્મ. મારે તો કશુંની પેલાથી એકદમ લાઈક એકદમ લાઈક હોશિયારમાં જ એમ ગણાતું છે. ત્યારે એકવાર તો સરે બો નાગુ એટલે એમ સરે બો એટલે એમ સર લોકો બી બો પેલુ ટ્રસ્ટ દેખાડે હે કોઈ વાર તો એમ વિશ્વાસ ની થાય આટલું બધું આઈ ડોન્ટ ડીસર્વ થેટ યુ નો ટાઈપ નો ફીલિંગ આવે પછી લાઈક એમ તો લાઈક મોસ્ટલી સારો જ રહ્યો ટ્યુશન મતલ આ લ એમ સ્ટડી નુ ટેન્શન રે એટલે સ્ટડી કરવા જ પડે છે એવું
નહી તો હવે થઈ જાય મ એટલે ઇમ્પ્રેશન સારી મારી સ્કૂલમાં ઓરાતાું તો એટલે મારો આખી આખું છે ને ઇલેવનથ ટ્વેલ્ માં એમ એટલું બધું નહં હતું પણ જે ટ્યુશનમાં જે ઓરા આવતું ને મા ક્યા રીતે વાતો જ નહીં કરી શકે એટલો મારે ઓળ ને મારો કોઈ સર મને છે ને પૂછ કોઈ દિવસ કેને તો આવડે છે એમ એ વા ઇમ્પ્રેશન મારી
માર ટ્યુશન માં ઓરા તો પણ મેચસમાં નતો મેચસમાં મારી મમ્બી કમ્પ્લેન કરવા આવતી હતી મારા સરને
અરે મેથ્સ મા મારે એક વાર હું થયું ખબર કે મે ટેન્થ મેં આવ્યો મને ત્યારે જાન એમ અચાનક એમ એકથી આઠ લાગીને એકમ સિમ્પલ આવ્યું પછી નવ નવ ને દસ એકદમ અલગ જ એમ આવી ગયું મે એકદમ કન્ફ્યુઝ થઈ ગય અને સ એકદમ બકવાસ કઈ આવડે ન એ એમ શીખડતા નહ આવડે એલેું કેવું એક બે સ્ટુડન્ટ ને આવડે એટલે એ લોકો માની લે કે બધા ના આવડીય
હમ હમ
શું
હોય
તો મેં એમ કે એમ તો એવું કે ભાવ એ સરશે ને જે લોકોને આવડે ને એ લોકો ને હવે બીજા કોઈને એમ પેલું જ નહી કરે એમ બીજા કોઈનેૂછેી નહી તો એમાંજ એક વાર સરોમ કઈકાખ દા એ મે ચાલુ કરી ગણતરી એમ ને સરારને પાછી એટલે સ માં જ બાજુને ઉભી રહી ને જોવા લાગી ગયો મેં તમારે તો પછી ને તો ખબર જ રેન્ડમ જ મેડ વાપર્યાગર સારામાં માથામ પછી કેજ આવું નહી આવે કે પછી બધાને સાંભ મને કીધું કે આ રીતે કરવા તે દાડ એટલું શરમ આવતી ને મને વાતવી ઇજજત ના પાલદ માજ
હોતા હૈ હોતા હૈ
બહ ખરાબ થ તું બેને
હું એક વખત મેચ ના સ્ટમાં સારા વા લઈ ને વારા સર મન જોઈને તે લખ્યું છે હ કીધું ના મોઢે લખ મ કે ફરીથી લખીને બધાય સરને વિશ્વાસ ના ટીશર્ટ ના સરતા તો ક કે એમણે પાંચ ચાર પાંચ છ સમ આપ્યા છે એમાંથી મારે એક જ ખોટો બાકી બધા સાચા મને કઈ જોઈને લખ્યું છે જોઈને નઈ લખવાનું તમારા માટે મહેનત મેં કીધું સર જાતે કર્યું હોય તો સર કે ફરીથી કરીશ ું હા કરી છે મારી ફ્રેન્ડ બાજુમાં બેઠી કે ના થાય બકુલ જાતે કર હો થોડો લોકો વિશ્વાસ કેવઈ થતો
કરશ મેથ્સ એટલે બહુ ડિફિકલ્ટ સબ્જેક્ટ છે મતલબમ એમાં મેઇન વસ્તુ સર સારા હોો જો જ સારા ને સેડ એકમ કઈ ટેન્શન અગિયાર માં લાઈક મા અગિાર માં તો કોરોના આવતું એટલે ખાલી એક મહિના લગીને સ્કૂલ ગેલા પછીમાં તો ફેલ થઈ ગ પા વિચાર કરે અકાઉન્ટ બી પછી ચાલુ થયું ટ્યુશન ટ્યુશન નહી જવાનું હત પેલા અમે પછી વિચાર ચાલ જ આવો લાસ્ટ એક જ વર્ષ છે એટલે પછી દસ મિનિટ થઈ ગ ફોન ક કે દ પછી પાછો વારું ફોન તું કર વખતે મને
હા હા હમ